હ પૂજા મે હા તો હા હા આવે છે આવે છે તો હું શું કે આપે હા કપડા ની વાત કરતા હતા એવું જ લાગે છે કે મારું ઘર કપડા ની દુકાન છે
હા હા અત્યારે બધા બધાના ઘરે એમ છે તમારે નહી બધા ના ઘરે એ જ હાલત છે અત્યારે કે સરકાર બધી જગ્યા જ્યાં જગ્યા દેખાય ત્યાં કપડા સુકવી દેવાને
હ તો હ
કોઈ ખૂણો ખાલી ન રહેેવો જોઈએ
હા એજ ને ને મને ખબર નઈ હતી કે અહિયાં આટલું બધું વરસાદ આવશે હું તો મારા કપડાં પણ ઓછા લઈ આવી તો જે નવા નવા છે ને શોપિંગ કરી તે જ કાઢીને પહેરું છું
હા હા હા એજ એજ ને પછી આપડે એમ થાય કે સામાન વધી જાય એના કરતાં ઓછા લઇ જાય ત્યાંથી તો આપડે ખરીદી કરવાની જ હોય એ તો
હા હા
હા એટલે એવું બધું ભેગું થઈ જાય શું કે બાકી તમે નવરાત્રી ની શું તૈયારી ચાલે છે
નવ નવરાત્રી નું હા નવરાત્રી નું હા બસ વિચાર્યું છે કે પછી ચણ્યા ચોરી લેવાના બાકી છે વિચાર્યું હતું લવું કે નહી લઉ કેમ કે મને એટલા બધા આવડે પણ નહી તો જોઉં છું એક બે લઈને આઈશ
હા હા હા હા એ તો છે જ બાકી તો અત્યારે ઓલું પ્લા ા કુર્તા ને એવું બધા વધારે પહેરે છે વર્ક વાળું એવું પહેરી્યો ને સરરાારા ટાઈપ ને એવું બધું બઉુ પહેરે છે
હા હા હા ગયા વર્ષે તો સારા સારા જોવા મળ્યા હતા. જીન્સ માં પણ પેલું અ પેલું વર્ક વાળું આપણું મ મસ્ત એટલે ડિઝાઇન વાળા બધા પહેરીને આવ્યા હતા મસ્ત
હા હા ગામ ગામઠી વર્ક બધામાં હોય ને જીન્સમાંને એમાં. કચ્છી વર્ક ને એવું બધું કરીને સરસ કરે છે હા. હા હા એટલે પણ પાછું કેવું છે કે બહુ એવી ચણિયા ચોલી પેને તો ગરમી એટલી થાય ને પાછું રમીએ આપડે એટલે એનાથી એમ થાય કે કેનાથી સરળા કે આવું હોય ને પ્લાઝો કુર્તો તો આપડણે આરામથી રમી શકીએ
હા બરાબર બરાબર આ વખતે સાથે જઈશું આપણેે બરાબર
હા હા મળશું મળશું આ વખતે જાશો ને ત્યારે મળશું આપડણે
હા હા
અમારું આખું ગ્રુપ છે પૂરું નવરાત્રી નું તો એત અમે ત્રીસ ચાર ત્રીસેક જેટલા થઈ જાય બધા થઈને.
અચ્છા એવું છે હા એટલે બધા ફેમિલી વાળા કે પછી તમે ફ્રેન્ડસ એટલે
ના ના ના ફેમિલી વાળા બધા ફેમિલી વાળા છે હા. એટલે અમાર સર્કલ બહુ મોટું છે એટલે બધા સાથે જ જાઈએ. હા હોલિડે હોય ને ત્યારે હા.
હા હા સારું છે તો પછી તમે નવે નવ દિવસે જાઓ છો.
ના નવે નવ દિવસ તો નહી પણ પાંચ છ પાંચ થી છ દિવસ તો જાય જ.
અચ્છા તો તમે પેલું પેલું વાદી કપી નું આ હા બધા દિવસનો પાસ લેઈ લેઉ છું તમે.
ના ના ના એ એ ત્યાં નથી જતા અમે ત્યાં નથી જતા હવે બીજી થાય છે ને કોસમોસ ત્યાં જાય છે. છે હા.
મોસમાં ઓહો બરાબર હા.
એટલે ત્યાં અમે વધારે જાઈએ છીએ અને અહીંયા ટેમ્પલ પર હોય તો ત્યાં જાય એમ. બે મંદિરે એને
ટેમ્પલમાં તો હું પણ બે દિવસ તો જાઉં જ છ
હા હા અને અમારે જયારે છોકરાઓન સ્કૂલ હોય ને ત્યારે અમે મંદિરે જઈ આવીએ. અને જો સ્કૂલ ન હોય ને તો પછી કોસમોસ બાજુ જાય.
બરાબર હા મારા હસબન્ડને બહું શોખ છે એ તો છે ને કેટલા વર્ષોથી જ રમે છે લગન પહેલાના બધા બહુ એટલા બધા ગિફ્ટ પણ મળ્યા છે એમને. એટલું બધું એકદમ ટિપિકલ ગુજરાતી જ છે એમ જ સમજો. એટલા મસ્ત રમે છે હેહે.
સારું કેવાય અમારે ઊંધું છે મારા હસબન્ડને શોખ નથી મને અને મારી ડોટ તન અમને બેને રમવું વધારે ગમે બાકી એને તો માર સનનેય શોખ નથી અને માર પતિદેવ નેય શોખ નથી. એટલે એ મે બેસે અમને જોવે અમે મમ્મી દીકરી રમીએને.
હા એવું છે.
અને અમાર ગ્રુપ વાળા બધા રમે એમાં જેન્ટસ ને લેડીસ બધાને શોખ છે જે એટલે ગ્રુપ છે ને મારું એમાં બધા રમે છે હા ફેમિલી વાળા બધા ના જેન્ટ્સ નહ આવડે લેડીસ એવું જ આવડે છે પણ અમારે બે બે ત્રણ એવા છે ને ગ્રુપમાં મેમ્બર કે એને નથી ગમતું રમવું.
હા હા.
એટલે એ બધા બેઠા હોય પછી.
હા હા બાકી ગુજરાત ના છે એટલે આવડવું
હા હા હા એટલે ઈ રમે છેન દાંડિયા રાસ ને એવું હોય ને તો રમે છે પણ અમે બધા હું સ્ટેપ વાળું રમીએ તો એવું એને ન ફાવે એમ. સિમ્પલ રમતા હોય ન તો રમે હ પણ હમણાં પછી નવા નવા સ્ટેપ બધા એને કરવા હોય ને એટલે ઈ
હા હું હું છે ને કરું છું અ એટલે બધાને જોઈને તો હું સેટ થાઉ ત્યાં સુધી બીજો સ્ટેપ ચાલુ થઈ જાય. તો એમાં છે ને બધા અથડાય છે એ એ આવડવું જોઈએ ને.
હા હા હા એ આવડવું જોઈએ એજ ને. હવે આ વખતે જઈશ ને ત્યારે તમે સાથે આવજો શીખવી દઈશ તમને મારી ફ્રેન્ડ એક છે ને. છે ઇન્દો એ પણ રાજસ્થાનથી છે તો એ તે નતુ આવડતું તે એને મેં શીખવાડી દીધું એક બે વર્ષ મારા એ સાથે આવી ને નવરાત્રીમાં તો હવે એને આવડી ગયું છે અમારી સ્ટાઈલ નું હા. એટલે આખુ ગ્રુપ હોય ને તો પછી ગ્રુપમાં આપડે એકસ એકસ થોડીક વાર રાખીએ પછી પાછી થોડીક વાર માં ચેન્જ કરીએ. તો એવી રીતે બધું એક સરખું જ થાય. પણ પછી બીજાના ગ્રુપમાં રમતા હોય ને તો પછી આપણેે ન આવડે એવું થાય હા. હા એટલે અમાર પ આખું ગ્રુપ નું સર્કલ જ અલગ હોય એટલે બધા એ જેને. ફાવે ને એવું જ પછી રમીએ.
આ વખતે તો હું મંદિરમાં ગઈ હતી તો બહુ જ પબ્લિક હતી બહુ જ એટલે બહુ જ. કેટલા બધા સર્કલ પા પાડીને બધા પો પોતાનું રમતા હતા. મંદિરનું આ હોલ પણ નાનું પડતું હતું એવું લાગતું હતું એટલા બધા લોકો હતા.
હા હા હા એજ ને એટલે મંદિરમાં. થોડુંક અને આ મંદિરમાં હવે તો પછી આપણે સર્કલ ને નાના નાના બનાવી. ના પાડે છે તમે બધા એક જ સર. સર્કલમાં રમો કર્યું હતું ને હા હા એજ. એટલે શું ગ્રુપ હોય ને કે અલગ. થી રમવું હોય એટલે પછી કરવા મડે.
હા.
હા હા એટલે અમારે કીર્તન નું ગ્રુપ પૂરેપૂરું બધું આવે છે.
અચ્છા હા તે તો બધા થોડી ગુજરાત. ના હશે તો બીજા બધા સ્ટેટ ના જે લોકો હશે તો. એમ એટલે એ લોકો એમ કરે છે પછી ગરબામ આપણા જેમ.
કરે છે હા એ લોકો શીખી જાય છે પછી. એ લોકોને ગમે છે એ ગરબા રામાવા બધાને ગમે. એટલે આપડે હારે રહી રહી ને બધા શીખવા મંડ્યા છે હવે. હા એ તો. અને પણ ચળિયા ચોલી એ લોકો પહેરતા નહિ પણ હવે ઈ પણ પહેરવા મંડ્યા. આપણે હારે હારે આપડે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં બાકી ન હોય. તો એક ગુજરાત. બની જાય ગુજરાતી જાય ને એટલે આખો.
હા સાચી વાત સાચી વાત.
હા એજ ને એટલે જ્યોતિબહેન સાથે સવારે વાત એ લોકોને પછી કઈ ટ્રાવેલિંગ ને. બપોર પછી કરવાનું હતું બહાર જવાનું હતું.
હા એટલે પછી મારી સાથે વાત નહી થઈ.
હા હા હા એજ નેને હું પણ થોડીક બીઝી હતી કામમાં કે મારે. ને રસોડું ક્લીન કરવું હતું મારે છે ને મહેમાન આવવાના છે ફ્રાઇડે. શુક્રવાર એટલે પછી થોડું ક્લીનિંગ નન કરી લઉ ને થોડું થોડું. તો થઈ જાય હા.
પણરાબ
શુક્રવારે જમણવારે એનો રાખવાનો છે ને તો એ કિચન પેલા ક્લીન કરી લઈએ. પછી તો ઘરમાં તો ખાલી વેક્યુમ મારી દે તો થઈ જાય.
હા બરાબર બરાબર એટલે તમે ઝાડુ પોચાની વેક્યુમ થી જ કરો છો.
હા એટલે વીકમાં એક વખત જ બાકી તો ઓલ સાદાથી જ. કરું છું હ વીક એક વખત વેકયુમ કરી નાખું હા.
બરાબર એમાં એ એટલે મેં વિચારતી હતી મારે પણ લેવું છે. તો પછી એનાથી એટલે આખું ડસ્ટ નીકળી જાય છે એટલે ઝીણું ઝીણું ડસ્ટ પણ નીકળી જાય છે.
હા હા હા ઝીણુંઝીણું ડસ્ટ બધુ નીકળી જાય. પછી સોફા છે આપડે બારી છે એ બધું આપડે સરખું ક્લીન થઈ જાય.
એવું છે તો એટલે નાનું છે, કે મોટું છે તમારી પાસે?
ના અહિયાં મીડિયમ સાઈઝ નું છે એ આપણેે મળે ને. એજ મારી પાસે પેલો ઓલુ સોરી ચીપ પાસનું કે એનું હા મતલબ ફિલિપ્સ નું છે સોરી ફિલિપ્સ નું છે મારી પાસે હા.
અચ્છા તો તમે ક્યાંથી મોલ થી જ લીધું હશે.
હા હા લુલુ માથી લુલુ માથી ઓફર હોય ને ત્યારે લઈ લેવાનું ઇલેક્ટ્રિક વસ્ તું ની જયારે ઉપર હોય ને ત્યારે અમે લઈ લઈએ હા.
હા બરાબર મારે તો બે વસ્તુ લેવાની છે, એક તો મેં આવીને જ સૌથી પેલા ડિશવોશર લેવાની છું. અને આ એક વેક્યુમ લેવાની છું, કેમ કે મારા હસબન્ડને પણ કાર ક્લીન કરવા માટે અંદર થી જોઈએ છે, તો એમાં નાના મો ટા બધા જ હશે ને એટલે
હા હા હા હા હા. કાર માટે પછી તમારે ઇલેક્ટ્રિક નું કઈક કરવું પડે પ્લગ નું ને તો વાંધો ન આવે કેમકે એટલો વાયર આપડો વાયર મોટો હોય ને તો વાંધો ના આવે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મકાન હોય ને તો આપડે ગાડી માં લઈ જઈને સાફ કરી શકીએ. બાકી ગાડીનું ઓકે તો તમે ક કરી શકો તો આ એનો વાયર તો બહુ મોટો આવે એટલે.
હા એજ એજ આ બે વસ્તુ તો હું મને સૌથી પહેલા જોઈશ કેમ કે મેં આ ક્લીનર રાખ્યો છે ને તો વાસ ણ નો મને બહુ મોંઘુ પડે છે, પચીસ લઈ છે, બોલ ખાલી વાસણ ના તો એનાથી તો ચાર પાંચ મહિના માં તો મારા ડિશ વોસર ના પૈસા નીક ળી આવશે.
હા હા હા હા હા ના અહીંયા યુઝ કરે છે, ઘણા બધા કરે છે, ડીસ વોસર.
હા એજ ને એજ ને
અમારે બિલ્ડિંગ છે, ને કંપનીની તો ત્યાં ઘણા બધા કરે છે, આ ડીસવોશર નો યુઝ. હા હા હા ના ના એ સારું છે.
કેમ કે મારી ઘરે બહુ નીકળે છે, ને હા આપણા ટાઈમે પણ આપણે કરી શકાય. આ તો પેલા માટે બેસવું પડે જમીન જમીને પછી એ એક દોઢ કલાક લગાડે છે. પછી એના કરતા હ મશીન માં જ મૂકી દેઉં તો એજ સારું ને.
હા હા હા બરાબર છે, એ તો બેસ્ટ છે તો હા હા તો શું કે બાકી બીજું બોલો કઈ નવીન માં હોય તો?
હા બસ હવે બસ નવરાત્રી તમે કીધું ને હવે મને એમ થાય છે કે જલ્દી બે મહિના બે મહિનામાં તો થશે ને હવે બે મહિનામાં હ
ઓક્ટોબરમાં છે હા અગિયાર ઓક્ટોબરે હા
હા. ગયા વખતે તો હા વખતે તો એટલે એક્ઝામ થઈ ગઈ હતી પછી નવરાત્રી હતી ને?
હા હા હા હા ગયા વખતે એવું હતું હા હા અને આ વખતે પણ નવરા મોડી છે, એટલે એઝામ થઈ ગયા છોકરાઓની કેમ કે વચ્ચે અધિક માસ આવી ગયો હતો ને એટલે આ વખતે બધું મોડું આવશે થોડુંક.
હા એજ ને એજ ને-
એટલે આપણને વાંધો નઈ આવે નડસે નહી જરા હા.
હા આ અમાસ કઈ તારીખે છે, અહિયાં અત્યારે? ચૌદ પંદર કે સોળ આ ત્રણ દિવસમાં અમાસ આમાંસ લખેલું છે કેલેન્ડરમાં.
ઓકે. હા હા એટલે મેં મેં એવી જ રીતે ચૌદ પંદર નું જ કઈક સાંભળ્યું હતું. પણ હું હજી હું મને જોયું નથી મેં જોઈને કઈસ એવું હશે તો
હા તમને ખબર પડે તો કેજો
હા હા હા ઓકે હા હા એજ ન તો કેટલી તીન મિનિટ થઈ કે મારામાં દેખાતું નથી
શું ના ના નથી થઈ. હ અ ના થઈ ગઈ છે પણ એટલે વીસ પચીસ સેકન્ડ ઉભા રહો.
ઓકે ઓકે હા હા હા હા હા ઓકે ઓકે બરાબર છે હા હા મે
હા ત્યાં શું એટલે હા નહી નહી હું કહીશ ત્યાં શું ગરમી ઓછી થઈ છે. કે નહી કેવી જ છે જેવી છોડીને ગઈ વધી ગઈ છે શું કેવું છું બાપરે
વધી ગઈ છે જેવી પડતી ને એવી પાછી ચાલુ થઈ મે મહિનામાં જે હતી ને કે હમણાં પાછો આ એ ત્યાં આગાહી કરેલી છે કે જુલાઈ ઓગસ્ટ બે મહિના આવી જ રહેશે એટલે હા હા એતો અત્યારે કઈ દીધું છે વેધર માન કે તમે છોકરાઓને એમ કે વાહન માં ન મોકલો સ્કૂલે અમારે વાહન માં તો નથી મોકલવાના અમે તો સ્કૂલે મૂકી આવીએ ચાલી ને જ
હા હા એજ ને એજ ને અચ્છા તમે અત્યારે કરો છો કે પછી હું કરું.
હા તમે કરો કોઈ વાંધો નહી તમે કરો હા હા ઓકે.